હલો.
હલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ એકદમ મજામાં તમે કેમ છો?
બસ જો હું પણ મજામાં શું કરી રહ્યા હતા તમે.
હું બસ અત્યારે બસ અમારા જમવાની તૈયારી થઈ રહી હતી પરંતુ આપનો કોલ આવ્યો હતો જ સમજ્યા કે થોડી વાર આપણેે વાત કરી લઈએ.
અચ્છા બરાબર છે તો આજે આપણે કયા ટોપિક પર વાત કરશું.
આજે મારે એવું છે કે હું છેલ્લા બે વરસથી આઈટી ફિલ્ડની અંદર જોબ કરું છું. પરંતુ અત્યારે મારે એવું સમય આવ્યો છે. કે હવે જોબ કરવી કે મારે બિઝનેસ તરફ આગળ વધુ તો એ બાબતની થોડી મૂંઝવણ મારા જ મગજમાં હતી કેમકે જે પ્રમાણે હું બે વરસથી જોબ કરું છું. તો એ પ્રમાણે મારી મેન્ટાલિટી એવી બંધાયેલી છે કે હું જોબ સાથે જ આગળ વધું. પરંતુ આપણા વિચારો જો બિઝનેસને લગતા હોય તો એ બાબતે મને થોડું માર્ગદર્શન આપજો ને.
બરાબર એટલે હવે તમે જોબ કરવામાંથી છુટકારો મેળવા માંગો છો.
હા પરંતુ મારો વિચાર એવો છે કે હું બિઝનેસ કરું. પણ મારા મગજમાં એવા થોડા ઘણા બધા બીકો પણ છે મતલબ જે બાબતનો ડર પણ છે. ધારો કે મતલબ કેવું કે જોબ એટલે આપણે એમ જોઈએ તો એક પ્રકારની સ્ટેબિલિટી સ્થિરતા જેને કહીએ જોબમાં ધારો કે અત્યારે મારો પગાર પચીસ હજાર છે તો દર મહિને મને પચાસ હજાર આવશે એ મને પાક્કું છે એટલે જોબ ના કારણે મારે દર મહિને પચાસ હજાર આવશે. તેના કારણે આગળના ઘણા બધા જેમ કે મારો ઘરનો ખર્ચ ચલાવી શકુ છું, બાળકોની ફી ભરી શકુ છું. ઈએમઆઈ ભરી શકું છું એવા ઘણા બધા કામો કરી શકુ છું. પરંતુ બિઝનેસ માં એ વસ્તુ નથી. ધારો કે કોઈ મહિનો હોય તો ત્યારે બે લાખ નો નફો થઈ શકે. તો બીજા મહિના પચીસ હજારનું નુકસાન પણ થઈ શકે. એવી ઘણી બધી પોસિબિલિટીઝ રહેલી છે. તો એ બધામાંથી મારે કઈ રીતે મતલબ આ બધામાંથી સોલ્યુશન કઈ રીતે લાવવું એ બાબતે તમે મને જણાવી શકો?
જી આ બાબતે તો હું તમને એ વસ્તુ જણાવી શકું કે હમણાંના ટાઈમમાં હવે હું પોતે ફેમિલી બિઝનેસમાં જોડાયેલો છું પણ હમણાં કેવું અમારી લાઈન એ રીત ની છે કે ચોમાસું આવે એટલે અમારી ઓફ સિઝન ગણવામાં આવે. એટલે અમારી પાસે કઈ આ ટાઈમમાં કામ હોતું નથી ટોટલી બેસવાનો ટાઈમ હોય છે કામ જરા પણ હોતું નથી.
ને પ્લસ હમણાં કોઈ નવો ધંધો કરવો હોય મારા મંતવ્ય પ્રમાણે કોઈ નવો ધંધો કરવો હોય તો હમણાં ધંધો કરવામાં કેવું છે કે કોમ્પિટિશન દરેક એરિયામાં, દરેક જગ્યાએ બો હદથી વધારે છે. હા એ છે કે અમુક ગામડાઓ જ્યાં છે ગામડામાં કોઈ કોમ્પિટીટર હોતા નથી પણ એક વખત આપણે ગામડામાં બી કઈ ધંધો નાખીયે તો બીજા કોમ્પિટિટર આપને મળી જ જતા હોય છે. એટલે ધંધો કરવામાં હમણાં રિસ્ક છે બાકી ધંધો કરવામાં કેવું છે હમણાં જે નવા ધંધાઓ જે શરૂ કરી રહ્યા છે તે લોકો બી એ ફૂડને લગતી લાઈનોમાં જ જાય છે પણ એમાં પણ રિસ્ક છે કે ફૂડમાં આપડો એકસપેન જોઈએ પેલો તો આપણા જ પૈસા ને આપણે ફ્રેન્ચાઈઝી લઈએ ફ્રેન્ચાઇઝી લઈએ તો શુ આપડું બજેટ બો ઓછું રાખવું પડે. કેમ કે ફ્રેન્ચાઇઝીમાં ઘણી વખત ફેલ પણ થઈ જતું હોય કારણ કેમ કે ઓરિજનલ ફ્રેન્ચાઈઝી જે હોય એના સાથે આપડે પ્લેટને પ્રાઇસને બધું કમ્પેરીઝન ના થતું હોય. એટલા માટે આપને પ્રોબ્લેમ આવે.
તમારી વાત સાચ હા હા હા. હવે જે પ્રમાણે તમે કીધું કે આપણે નવો બિઝનેસ કરીએ તો કોઈ અલગ એરિયામાં જઈએ અને ત્યાં કેવું કે અત્યારે કોમ્પિટિશન નથી હોતી પરંતુ આગળ જતા કોમ્પિટિશન થાય છે. તો માર એવું છે કે જો કોમ્પિટિશન થવાની છે તો એ વસ્તુ તોમારે આઈટી ફિલ્ડ ની અંદર જ એ બાબતથી હું તમારી સાથે એગ્રી કરું છું કે કોમ્પિટિશન બંને જગ્યાએ થવાની છે. પરંતુ જયારે આપડે જોવા જઈએ કે કમપેરેટિવલી બિઝનેસની અંદર ગ્રોથ છે કે જોબની અંદર ગ્રોથ છે? તો બંનેની અંદારે ગ્રોથ તો છે ઘણા લોકો એમ કે છે કે બિઝનેસમાં અનલિમિટેડ ઇન્કમ છે. પણ શું દરેક બિઝનેસમાં શું કેવાય દરેક બિઝનેસ કરોડો રૂપિયા કમાય છે? તો એ વસ્તુ નો જવાબ આપડે એમ કહી શકીએ, ના દરેક બિઝનેસ તો નથી કમાતા જોબમાં પણ લોકો કરોડો કમાય છે કે ગૂગલ ના એબિએસઓ માઇક્રોસોફ્ટ ના જોવો, ટીસીએસ ના જોવો તો એવી ઘણી બધી કંપનીઓ છે કે જેના પ્રમાણે એ એમ્પ્લોય ના પગારો લાખોમાં હોય છે. તો માત્ર એવું કેવું કે ખાલી બિઝનેસમાં જ પૈસા છે તો એ મારા ખ્યાલથી સાચું નથી.
ના એ વસ્તુ કેવી છે અવે તમારી આઈટી ફીલ્ડ છે તો આઈ ટી ફિલ્ડમાં હમણાં ના ટાઇમ પ્રમાણે હું કહી શકું. કે હમણાંનો ટાઈમ એટલે એ આઈ નો લગતો ટાઈમ છે. એ જો કે પૂરું આઈ ટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર ડિપેન્ડન્ટ છે. હવે એના ઉપર ડિપેન્ડ છે તો જનરલી આઈ ટી ફિલ્ડમાં વધારે કંઈ ફટકાર આવતો નથી પણ આઈ ટી ફિલ્ડમાં જે નવા પર્સન આવ્યા હોય કે કંપનીમાં જોઈન થયા હોય કા તો એ લોકોને બેઝીક નોલેજ હોય એ ઓછી પેલી કેપેબિલિટી હોય કે જોબમાં વધારે આગળ જતા. સક્રિય થઈ શકતા ના એ લોકો માટે રિસ્ક છે પણ જે મહાનુભવો જે ઓલરેડી આઈટી ફિલ્ડ માં ધણા ટાઈમથી છે તો એ લોકોને વાંધો આવે એમ નથી. કેમ તો કે ઇન કેસ હવે કંપનીની એની જરૂર ના પડી તો નો ડાઉટ કંપની એને રજા મંદી દઈ દેશે કે હા ભાઈ તમે જાઓ અમારે હવે કોસ્ટ કટિંગ કરવી છે કે આ કરવું છે કે તે કરવું છે. પણ એ વ્યક્તિ ઘણા વર્ષોથી એ લાઈનમાં છે તો એ તે અનુભવ ખાસો હોય જ છે. અનુભવ હોય એટલે કોઈ કા તો બીજી ફેક્ટરી અહ બીજી કંપની ના અંદર જોઈન થઈ જાય કા તો પોતનો બી કઈ કરી શકે છે અને આજે એવા ઘણા કેસ આવે છે કે લોકો સામે થી કંપની છોડી ને જાય છે ને પોતનું કઈ નવું કરે છે. હવે તમે આઈ ટી ફિલ્ડમાં છો. હમ્મ.
હાજી.
તમે આઈ ટી ફિલ્ડમાં છો? તો હવે એટલું બધું તો મને આઈ ટી ફિલ્ડ નું વધારે ખ્યાલ નથી. મારા એક મિત્ર હતા જે આઈ ટી ફિલ્ડમાં છે એમને તો અત્યારે કેવું છે પિસ્તાલીસ પચાસની એજ એ ખાસા ટાઈમથી એ ખાસા અનુભવી છે. હવે એમના સાથે હું વધારે રહ્યો ના હતો એટલે મને વધારે ખ્યાલ નથી એટલે એમાં શું હોય એ તમને આઈડિયા આવતું હોય તો તમે એ રીતે તમારું એક્શન લો બાકી અત્યારે ટાઈમમાં હું જોઉં તો એક વસ્તુની છે વોર ની સિચ્યુએશન છે રાઈટ તો ભાવ વધારો બધી વસ્તુમાં આવે છે હમ ભાવ વધારે આવે છે એટલે બિઝનેસ કરવા અત્યારે બહુ ટફ થઈ ગયા છે પ્લસ કોઈ બિઝનેસ ઉભો કરવો હોય તો તેનામાં કેપિટલ ભી આપણે શરૂઆતમાં ઘણું રાખવું પડે ને એક બે ત્રણ વર્ષ સુધી બી ગણ ઘણા બિઝનેસ માં ઘણી જે વખત આપણે બેસી રહેવું પડે કે બૂઝિનેસ ચાલશે બિઝનેસ ચાલશે પણ અત્યારે સર્વિસ કરે છે તો એ મારા માટે બેસ્ટ છે કેમકે સર્વિસ કરવા વાળા માટે બધું ફિક્સ છે આ મહિને એનુ આટલું આવશે પ્લસ એના ખર્ચા તો એને ડિવાઈડ કરી લીધા હોય કે મારી આટલી ઇન્કમ છેું મારે આ રીતે અંહિયા ડિવાઈડ કરવાનું તો એ ટેન્શન નથી હોતું સર્વિસ કરતા હોય તો બાકી બિઝનેસ ના અંદર કઈ ઠેકાણો ના હોય બધા દિવસ સરખા ના હોય એવું છે
હ એ તો છે જ અત્યારે આઈટી ફિલ્ડની અંદર જે પ્રમાણે તમે કીધું તે પ્રમાણે થોડીક કોમ્પિટિશન વધારે છે અને જે લોકો સ્ટાર્ટિંગ લેવલ ઉપર છે એ લોકોને જોબ લુઝ થવાનો ચાન્સીસ છે કેમકે એ આઈ આવી ગયો અને કોમ્પિટશન નો પણ અત્યારે ટાઈમ છે અને જે આ વોર નો સમય છે તેના કારણે બધી જ સિચ્યુએશન બધી જ જે કોઈ પણ જોબ છે કે બધા ડોમેન છે એ તમામની અંદર જોબ ચાલે છે પરંતુ હવે જો એ વસ્તુને ધ્યાનમાં લઈ અને અત્યારે ઓપોર્ચ્યુનિટી જે આ જે શું કેવાય સમય છે કે હું ઓપોર્ચ્યુનિટી ફાઈન્ડ કરું અને ધારો કે મારે મારો બિઝનેસ ચાલુ કરવો છે તો એવી કઈ પ્રાથમિક બાબતો છે જેમ મારે ધ્યાનમાં રાખવી ધારો કે હું કોઈ ખાણી પીણી નો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગુ છું તમારે જગ્યા કઈ રીતે ચૂઝ કરવી એની અંદર એનું જે છે એ કઈ રીતે બનાવવું માણસો રાખવા કે પોતાની રીતે કામ ચાલુ કરવું શું વસ્તુ રાખવી એ બધાનું જે રિસર્ચ કરવું પડે એ મારે કઈ રીતે કરવું એ બાબતે તમે મને જણાવી શકો
કોઈ ભી બિઝનેસ માં આપણે શરૂઆત કરતા પેલા આપણે ગુજરાત ના છીએ એટલે આપડો તો કેવું છે ખૂનમાં જ છે બૂઝિનેસ કરવો એ ભી તો પણ કોઈ ભી બૂઝિનેસ શરૂ કર તા પહેલા કોઈ ભી વ્યક્તિ બજારમાં જઈને પેલા મંતવ્યો લઈ છે કે જાણે છે કે ક્યાં શું ચાલે છે એ બધું જોવે છે જાણે છે જોવે છે અમુકની સલાહ લે છે અનુભવ લે છે બીજા પાસે થી તો હવે તમે જે ફૂડ ની લાઈન કહો છો તો તેમાં કઈ રીતનું હોય છે કે તમે એરિયા પર હવે તમે જે જગ્યા પર શરૂ કરવા જઈ રવાના છો જો એ સુટેબલ રહેતું હોય તો એ એરિયામાં શું છે કઈ રીતે છે કેમ ચાલે છે કેવી રીતે લોકો કામ કરે છે કેટલી સેલરી છે તો એ કઈ રીતે પોતાની ટીમ કેટલી રાખે છે તો આઈટમ છે એની પાસે કેટલું કસ્ટમર બેઝ છે
એ રીતે તમારે બધી વસ્તુ નોટ ડઉન કરવાની આવે છે પ્લસ પછી તમે જયારે કોઈ બિઝનેસ ચાલુ કરો ફૂડ નો તમારી આઈટમ કઈ કઈ છે તે પ્રમાણે તમારે આગળ વધવાનું હોય છે.
ઓકે સમજાય ગયું હાલ અત્યારે હું સુરત થી છું તો સુરતમાં અમારે આલુપુરી અને ખઉસા એ બંને બો ફેમસ ડીશો છે તો એને લગતો હું બિઝનેસ ચાલુ કરવા માંગુ છું અને જે પ્રમાણે મારું રિસર્ચ છે એ પ્રમાણે એની અંદર કોઈ વધારે માણસોની જરૂર નથી પળતી બે માણસ હોય તો બધું કામ થઈ જાય એક માણસ પોતે જેને થોડી રસોઈ બનાવતા આવડતી હોય અને બીજો માણસ જે થોડું ઘણું મેનેજ કરી શકે જેમ કે કસ્ટમર્સના ઓર્ડર લેવા સર્વિસિંગ કરવું તો એ બી વસ્તુ થઈ શકે અને મેં જે પ્રમાણે વિચાર્યું છે કે ધારો કે નાની એવી સિમ્પલ આપળે દુકાન રાખીએ દસ બાય દાસ ની અને ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખે તો સુરતમાં ઐયા પોર્સ વિસ્તારમાં એના ભાળા મતલબ વીસ હજાર થી પચીસ હજાર સુધી હોઈ શકે છે અને એની કમ્પેર ટુ કોઈ બીજા લોકલ એરિયા માં જઈએ તો ચાર થી પાંચ હજાર રૂપિયામાં થઈ શકે તો તમારે લોકલ એરિયાની અંદર કરવું કે પછી અ અ પોર્સ એરિયાની અંદર કરવું સાથે બીજી વસ્તુ એવી છે કે માલ એમાં બો વધારે ખરીદવો નથી પડતો સામાન્ય જે થોડી ઘણી વસ્તુની જરૂરીયાત પડે એ જ ખરીદવું પડે છે અને જીએસટી વગેરે એવું પણ એનું જરૂર નથી પડતું અને ખાણી પીણી નો બિઝનેસ એવો છે કે જેની અંદર આપળે માર્કેટિંગ વગેરેની પણ એ જરૂરિયાત નથી રેતી અને વધીને એકાદ લાખ રૂપિયાની અંદર બધી વસ્ તું થઈ જાય છે તો શું એ બાબતે ઉ એને બિઝનેસ સાથે હું આગળ વધી શકું?
જી વધી શકો હવે તમે જે માર્કેટિંગનું કીધું માર્કેટિંગમાં ખાણી પીણીમાં કેવું સે ખાણી પીણીમાં માર્કેટિંગ આપળે બો ઓછું કરવાનું રેય સે આપળે ત્યાં જે કસ્ટમર આવે સે એજ ઘણા માર્કેટિંગ કરતા હોય સે પણ તેમ છતાં આપળે આપળી તૈયારી રાખવાની પણ ઘણા વધારે માર્કેટિંગ કરવા માટે પોતાના પોસ્ટર કેવી રીતે છપાવતા હોય પણ અત્યારે માર્કેટિંગ નો હાએસ્ટ ટ્રેન્ડ સોશિયલ મીડિયા થ્રુ છે કે સોશિયલ મીડિયા થ્રુ લોકો બો મોટા પાયે એડવર્ટાઈઝિંગ કરે સે એજે સારો વિચાર પણ સે એમાં કોઈ જાતનું કઈ ઈન્વેસ્ટમેન્ટ હોતું નથી કાતું કોઈ કરે તો કોય વ્યક્તિ હવે કેવું સે કે સોશિયલ મીડિયા માં એડવર્ટાઈઝ થી એવું એડવર્ટાઇઝિંગ ચાલુ થ્યું તો એમાં પણ ગણો એ કેવું સે ઐયા કે અમે તમારી એડવર્ટાઈઝિંગ કરી આપશું તમે અમને આટલા રૂપિયા તો એ રીતે એ લોકોને પકળે તો એ લોકો આપળુ કામ કરે છે એમાં આપળે ખર્ચવાનું હોય સે બાકી આપળી પાસે તો કોન્ટેક હોય આપળે કઈ નથી કરવાનું આવતું સિમ્પલ એડિટિંગમાં આપળુ પોસ્ટર બનાયવું ડિજિટલ ફોર્મમાં એ આપળે શેર કર્યું આપળા મિત્રોને શેર કર્યું ને આપળા મિત્રો બીજાને સેન્ડ કરે એ રીતે પણ માર્કેટિંગ મોટા પાયે થતું હોય ને એક વસ્તુ સે કે ખાણીપીણીમાં એક વ ખત કસ્ટમર ને તમારો ટેસ્ટ જીભ ઉપર ચડી ગ્યો ને તો પસી તમારે વધારે મેનત કરવાની પોચતી નથી.
ઓકે જે પ્રમાણે તમે મને ગાઈડન્સ આપ્યું એ બધી બાબતોને હું ધ્યાનમાં રાખીને આગળ આ બિઝનેસ કરવાનો વિચાર કરી શકુ આભાર
આભાર થેન્કયુ તમારા સાથે આ ટોપિક પર વાત કરીને ખુબ જ આનંદ થ